છે.
હલો.
હલો અવાજ આવે છે.
હા આવે છે બોલો શું કરો.
આપડે. આગળ વાત કરતા હતા એ રીતિ માટે તમે ક ક રાતે મળવાનું તો મને એક કામ આવ્યું એટલે હું આપણે વાત પૂરી કરી હતી ત્યાં તો હવે તમે કેશો શુંું કેતા હતા તમે એ રી માટે.
વાળા છે વિદ્યાર્થીઓ ના સપોર્ટમાં જ હોય છે. એરા અત્યારે આ જિકાસ પોર્ટલ નો વિરોધ કરાઈ રહ્યા છે એવું. એટલે મને ફાઈનલ તો ખબર નથી. કે કેમ કરી રહ્ય છે. પણ કેવું થાય કે અમુક લોકો જે જે ગામડાના ગામડા વાળા વિસ્તારના જે છોકરાઓ છે એમને ખબર નહ હોતી કે વિકાસ પોર્ટલમાં ફોર્મ ભરવું જરૂરી છે એના સિવાય એડમિશન નહી થાય કોલેજોમાં એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ રહી જાય છે તેના માટે તેઓ વિરોધ કરી રહ્યા છે આ જિકાસ પોટલ નું કે એમનું કેવુંું છે કે એની કઈ જરૂર જ નથી.
હા હા એ તો છે. કે ઘણા બધા ગામડાઓના વસ્તી સ્ટુડન્ટ હોય જે એમને ખબર પણ નથી હોતી કે આવી રતે ઓનલાઈન ફોર્મ ભરવું પડે. જેથી આપડે એની સમય મ ટાઈમ થાય કોલે કરવાની કોલેજ જાય ત્યારે તો એમને ખબર જ પડે છે કેાસમાં ફોર્મ ભરવું પડે છે અનેાસ ફોર્મ ભરવા માટેને આપણે ફોર્મ ભરી ત વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ બાકી પણ રઈ ગયા હતા.
હ સુરેઈગળ
એટલે ઘણા વિદ્યાર્થીઓ મેરટ નંબર પણ નતા આવ્યા તેમજ શ કેહેવાય મેરટ નંબર પણ આવ પરંતુ એમને જાણ સમસ્યા થઈ નથી દતીને એડમિશન નતા લઈ શક્યા
તેમને પ તેના કારણે બીજા કોઈ કોલેજમાં લ પડ્યું હતું એડમિશન તનમ જીવ કોર્સ લેવો હો હતો તે નજ લઈ શકે એમ શું
હા એ એ પણ વિકાસ પોર્ટલ નું જે એરર હતી એ એરર આવી જતી હતી જેના કારણે એ ફોર્મ જ નતા ભરી શકતા
હા બરાબર
એટલે કદાચ એબીવીપી વાળા વિરોધ કરી શકતા હોય પરંતુ ચિકાસ નો મેન હેતુ આજ છે કે સ્ટુડન્ટસને કોઈ તકલીફ ના પડે તેથી મારા અંદાજે પ્રમાણે આ વક્તે તો જીકા સ વાડે જીકાસ પોલટલ્સ વાળા એ પણ થોડીક એમની સિક્યુરિટી વધારી છે તેમજ આ બધી વાતોનું ધ્યાન પણ રાખ્યું છે જેથી આ વખતે એવી પ્રોબ્લેમ આવાનો ચાન્સ ખુબ જ ઓછા છે.
બરાબર.
તમે કેહતા તા નજીકમાં કોઈ એ તમારે ફોર્મ ભર્યું તું, તો એને આવી રીતે કોઈ પ્રોબ્લમ થઈ તી કે એના કોઈ ગામના કોઈ એના મિત્રને કોઈ આવી પ્રોબ્લમ થી તી?
ના તેમને તો આવી કોઈ પ્રોબ્લેમ નથી થઈ, તેમની કોલેજમાં નામ પણ આવી ગ્યું તું ફર્સ્ટ ટ્રાયમાં જ, જે ફસ્ટ રાઉન્ડ આવે ને, એમાં જ નામ આવી ગ્યું તું.
હાઆ.
એને અત્યારે એડમિશન પણ કરાઈ દીધું, પિસા.
કયા ક કોર્ટમા એડ એડમિશન કર્યું છે, કરાયું છે એને?
તેને બી એ જ કર્યું છે.
બી એ,
હા, બીસલેટ ઓફાર્સ. એ એને વિચાર છે કે મારે સર કારી નોકરીની તૈયારી કરવી છે, જે જી પી એસ સી, યુ પી એસ સીની જે આવે તેના માટે અત્યારે તેને આ જે બી એ છે એ એક્સ તરીકે કર્યું છે.
હા હા.
જી પી એસ સી, યુ પી એસ સીની તૈયારી એક્ઝામની તૈયારી કરે છે જ અત્યારે.
છે.
ઘણા વિદ્યાર્થીઓ આ રીતે કરતા હોય છે, હા.
બીદૂતમાં કાર બધે બધા.
સુ કેસ?
કોલેજમાં આપણેે પરીક્ષા આવવાની છે તો તને ખબર છે, તે કોઈ તૈયારી ચાલુ કરી કે ના કરી?
તૈયારી તો મેં કઈ નઇ કરી હજી સ્ટાર્ટ જ નહી કરી, એક બુક પણ નથી પકડી મેં. બિલકુલ તૈયારી તો. પંદર દિવસની ખાલી વાર છે.
એજ ને ટાઈમ ટેબલ પણ આવી ગયો હવે તો. અને, ઓમ તો આપર્ણને તૈયારી કરવાની જરૂર પણ ના પડે. પરંતુ આપડે જે પૈ સર એપ્રિલ મે આવેસ એપ્રિલ માસમાં લેવાની હતી. એ હવે છેક આપડે જુલાઈમાં આપ પાના છીએ. જેના કારણે વચ્ચે ત્રણ મહિનાની ગેપ પડી. એ બે પ્રાળ ના જે ખાલી ગયા, ને એના કારણે હવે તો આપર્ણને તૈયારી કરવામાં પણ ખુબ જ .
હા એજ છે આજે આજે આવા ઉનાળામાં પણ ખુબ જ ગરમી પડી રહી છે એના કારણે તો બિલકુ ઈચ્છા જ નથી થતી વાંચવાની.
હા અને પરીક્ષા પણ પાછું હવે લેવામાં આવે છે જો એ ટાઈમે લેવાઈ ગયયો હોત ને પરીક્ષા તો આપણને એમ હાસ
હા આ વેકેશનમાં પણ મજા નહી આવી એઝામ ના કારણે એામ ન ટેન્શન રહ્યું એમ. અત્યારે ઘણો સમય થઈ ગયો એના કારણે જે યાદ હતું એ પણ યાદ નથી પહેલા જે કોલેજમાં સબ્જેક્ટમાં જે ચલાવેલું હતું સી લેંગ્વેજ વગેરે સી પ્લસ પ્લસ એસટી એમ એલ અત્યારે યાદ બિલકુલ. તેના માટે રિઝન ની જરૂર છે. .
પરંતુ આપણને સર કીધું પણ હતું ને કે પરીક્ષા કેન્સલ થાય તો મે મહિનામાં રહેશે પછી મે મહિનામાં એ ના આવ્યું કોઈ મેસેજ પછી આપણે જૂનની રાહ જોઈ જૂનમાં એક છેક અડધું જૂન પતી ગયો તે પછી તો મેસેજ આવ્યો. કે હવે જુલાઈમાં પરીક્ષા છે તો એના કારણે આપણે વેકેશનમાં હું વેકેશનમાં અમે ફરવા જવાના હતા પરંતુ એના કારણે અમે કેન્સલ કર્યું કે જો અમે ફરવા જ પાછળ પરીક્ષા ન ટાઈમ ટેબલ આવે તો શું કરવાનું એટલા માટે કરીને અમે ફરવા પણ ના ગયા અને આખું વેકેશન ઘરે જ કાઢ્યું બોલો.
હામારે જેવું જ એવું જ થયું છે. જે એક્ઝામ નું ટેન્શન હતું એના કારણે પ ક્યાં વિચાર આવતો પણ કીધું પાછું ટાઈમ ટેબલ આવી જશે તો તરત ને તરત જ પાછું આવવું પડશે એના કારણે અમે પણ ક્યાંય પ્લાન જ ન બના્યા જવાનું બાર
હા એજ ને નહી તો બહાર ફડવા જવાનો અમારો તો પ્લાન હતો જેમ કે આ સૌથી પહેલા અહિયાયા થી નીકળીએ તો આપણે વીરપુર જઈએ વીરપુર થી જલારામ બાપા ના દર્શન કરીએ એના પછી પોરબંદર એના પછી દ્વારકા અને દ્વારકાથી જઈને રાત રોકાઈએ ત્યાં અને સવારે વહેલા મંદિર ના દર્શન કરીએ ત્યાં પછી ગોમતી તટે સ્નાન કરીએ અને આનંદ લઈએ ત્યાંના પછી આપડે સુજનીપુર બીચ જોવે છે તે?
ના એ નથી.
એ સુજની પુલ બીચ છે ને એ એકદમ ગોવાનો બીચ હોય ને એવો છે એવું સાંભળ્યું છે અમે કે એકદમ ક્લીન બીચ છે એ પણ સુજની પુલ નો બીચ તે એ બીચ ઉપર આપડણે ટાઈમ કાઢી શકીએ. કે અને બપોરે આપડે તેમમીને દ્વારકામાં જમીને આપડે નીકળી જ સોમનાથ જવા માટે. તો આપડે સોમનાથ શહેર સાંજ પડતા ને આપડણે સમ સોમનાથ પહોંચી જઈએ બરોબર. અને સોમનાથ પ ત પછી આપડે ત્યાં રાત રોકાઈ ને સવારે મંદિરના દશ દર્શન કરવાના મંદિર પાસુ દસ વાગે જેવું ખુલે એટલે આપડે શું અંદર ત્યાં શહેરમાં ગામમાં ફરવાનું. અને દસ વાગે જેવું મંદિર ખુલે એટલે મંદિરમાં દર્શન કરીને આપડે ત્યાંથી પાછા વળીએ. તો વતી વખતે આપડે સાળગપુર હનુમા હનુમાનજીનું મંદિર છે તને ખબર છે ને?
હા એ ખબર.
તા સાળગપુર આપડે રોકાઈ અને ત્યાં ટાઈમ કાઢી અને પછી આવીએ તો આવી રીતે કંક એકાદ આ ત્રણ થી ચાર દિવસનો પ્રવાસ જેવો થઈ જાય એમ અને ફરવાનું પણ અમારો તો આ પ્લાન નક કી જ હતો. પરંતુ પરીક્ષાના કારણે પ્લાન અને ફેલ કરવો પડયો.
બરાબર તો આ વખતે તમે ક્યા ફરવા જયા જ નથી, એમ?
હા, અમે તો આ આટલું બધું પ્લાન પણ કરી કરી લીધું તું, પરંતુ પછી જયારે આ એક્ઝામ કેન્સલ થવાનું થયું ને એના કારણે આખા પ્લાન પર પઠારી ફરી ગઈ.
એ પણ લેટ થયુ. આ ચૂંટણીના કારણે એવું થયું, આપણે તારે એક્ઝામ તો હતી જ. છે જ આપણે તો.
હા, એ જ છે. ચૂટણી આવીને એને ઇલેક્શન આવી છે, એના કારણે આપણને આપણી એકઝામ લેટ કરી નાખી. જેથી આપણને પણ હેરાન થયા. અને શાંતિથી બેસી પણ ના અસર થઈ શકે અને એ નવું છે, કારણ કારણ કે એવું થતું હતુ કે જે આપણે તુફાનો થાય, થાય કે તે જોયને ભુલી ગયોએ. તો એટલા માટે કઈ નવું પણ કય ના શીખ્યો? બસ.
બરાબર.
ત્યા શું કયુઁ? આ વર્ષે તેમને તો નવા ટ્યુશન કલાસીસ કે જેમા કલાસીસ
ના, આવુ તો મે કંઈ કર્યુ જ નહી. બિલકુલ, પછી ઘરે ગામમાં જઈએ. અને અહિયાં અમારા જે મિત્રો, એ અમારા મારા જોડે થોડાક એ નાના-નાના બધા બો ભેગા થઈને મસ્તી કરીએ, બીજું કંઈ ની. એના કારણે બિલકુલ વાંચવાની તો ઈજ્જત થાય જ ને ભાઈ. વાતે એમથી
ની ભાઈ તું કોલેજમાં છે? નાનો કેથી કેવા.
તો એ ભાઈ જો એટલે સાલો, હું ક્યાં નાનો છું? પણ છતાંય, અમે બધા ભેગા બધા ભેગા થઈએ ત્યારે બધી મસ્તી કરીએ.
હા, હા, મેં કીધું, તું નામ. ના, નાનો! તારી જાત ના નાનો સમજે છે, તો? માનો નથી.
ઠી ભાઈ.
જ હવે આપડા મોટા થઈ ગયા.
મારાથી મોટી ઉંમર ના લોકો હોય છે. બધા ભેગા થઈને રમીએ.
છોકરાની જેમ રમીએ, એક મસ્તી કરીએ, એમ કહેતો હોય તો બરાબર. તું નાનો છે, એમ નાખ
હું નાનો છોકરો નથી
હ હા એવું કેતો તો તું મેને એમ કે તું આમ કેવા માંગો એટલા માટે મેં કીધું કે તું નાનો નથી ઓ તો સારું હા આપડે પછી મળીએ આપડે પછી
હા ઠીક